હેલો, હલો. શું કરે, મિતભાઈ? હેલો, શું કરે, મિતભાઈ? હું કરો, મિતભાઈ? હલો, શું કરો?
હેલો, હા, ધ્રુવભાઈ બોલો? હલો.
શું-શું કરો, મિતભાઈ?
બસ જો અહીયા, બેઠોસ, બેઠોસ.
એમ છે. શું ચાલે તમારે સ્ટડી, તમારી?
મારી સ્ટડી, બો સારી હો.
હા, શું ચાલે કોલેજમાં તમારે? શું
કોલેજ બોઉં સારું કોલેજમાં તો બોઉ સારી કોલેજ છે.
એવું છે, હા, હા, કેમ તમે હું અત્યારે જુનાગઢ છું, બાઉ દીનમાં.
બાઉદીન સાયન્સ કોલેજ કે?
હા, બાઉધન સાયન્સ કોલેજમાં.
એવું છે, શું કે? કેટલામું બીજું સેકન્ડ યર છે, કે પેલું યર છે?
સેકન્ડ ઈયરમાં શું અત્યારે તો, એક ઈયર પૂરું થઇ ગયું. હા, ત્રીજુ સેમ ચાલું થઈ ગયું.
ઓ એવું છે, તો તમે બઉ આગળ છે. હજી અમારે સેકન્ડ સેમ જ ચાલુ છે.
એવું છે, હા, હા
હા, હા
શું તમે, શું રાખ્યું?
મેં, ફાર્માસી
ફાર્મસી, ત્યાં અમદાવાદમાં કઈ કોલેજમાં?
એ બી કે એમ કોલેજ છે, અમદાવાદ એમાં
એવું છે.
બો સારું છે.
શું વિષયમાં કે કયા-કયા વિષય આવે છે?
અરે, પેલા સેમમાં તો પાંચ વિષય આવતા. એચ એ પી પછી ઇન ઓર્ગનિક કેમેિસ્ટ્રી હા, એનાલિસિસ ને ક્યુટિક્સ ચાર, વિષય આવતા સેકન્ડ સેમમાં તો ત્રણ જ વિષય છે, પાછા બીજા છે, માવીસ એટલે પાછા પાંચ વિષય થયેલા છે.
એવું છે.
હા, કોલેજ એકદમ મસ્ત છે, અમદાવાદ છે એટલે સારી કોલેજ છે.
રેવાનું ક્યાં એમાં તમારે? અમારે બસ બી દિનમાં જો ચાલે છે, નવા વારના હ, એડમિશન થાયને અમારે ભણવાનું હોય બે-બે કલાક બાર થી બે
એવું છે.
હમ્મ.
હું, અમદાવાદમાં કોલેજની હોસ્ટેલમાં જ રહું છું
એવું છે, કોલેજની હોસ્ટેલમાં ત્યાં તમારે અ ફી બી તો કઈ નઈ જમવાનું નથી.
જમવાનો દેવો પડે ખર્ચો ઓલામાં અમારે ગવર્મેન્ટમાં આવ્યું છે. મારે ગુસ્કેટમાં સારા હતા ને
હા હા એવું છે. એવું છે હમ ગુસ્કેટમાં કેટલા કરતા?
ગુસ્કેટમાં એકસો બે હતા. હા
જમવાનું તો શું સારું હોય?
હા હોસ્ટેલનું નાની હોસ્ટેલ છે એટલે જમવાનું તો સારું આવે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
તમે તમે ક્યાં હોસ્ટેલમાં જાવ છો?
ના ના અમારી હોસ્ટેલ રિનોવેશનમાં ચાલે છે અત્યારે તો અમારે તો પી જી માં રેવાનું અહયા કાઢવા બાજુ પી જી આવેલી છે ત્યાં બોઈસ હોસ્ટેલ એ બાજુ
કાળ વાંચો મા એમ ને
હા કાળ વાંચોમાં
એ ઓલા હ ઓલા નરસિંમેતા તળાવ ની બાજુમાં જ છે કે?
હા નરસિંહ થોડીક આગળ છે.
ના રીલસું આવ્યું છે મેં જોઈ છે. સારી છે સારું છે નરસિંહ મહેતા તળાવ.
હા નરસિંમેતા તળાવમાં બો સારું છે. અં ફરવાનુંને પ્રિવેડિંગ માટે અને બહુ સારું છે ત્યાં અત્યારે તો.
તમે ગ્યા કે કોઈ દી સરોવર?
હા મારે બે ત્રણ વાર ત આયા જવાનું જ હોય અમારે નવરા હોય એટલે સાહે સરોવરે. આ રાત આ રાતનું નાઈટ નો બહ મસ્ત વ્યુ આવે ફોટોગ્રાફી ને જોઆની ને બહુ મ જ
હા એવું છે મારે આવવું છે એક વાર ત્યાં જુનાગઢ ગીરના ચડવા આવું છે ને બધું ફરવા આવવું છે તો આપડે હું ફોન કરીશ આપડે જાશું બધ
હા તમે નવરાત્ર હો એટલે ફોન કરો ક્યાર ના કહો યાર તમે આવું આવ આવું હોય એટલે આપડે
હ ફ્રીજ થતો નથી એક્ઝામ હમણાં હશે સાત મા મહિનામાં એટલે એક્ઝામ પતે ને પછી એટલે વરસાદમાં ચાલુ થાય એટલે આવીશ જ.
હા હા વરસાદ ચાલુ થાય ને એક્ઝામ પતિ વરસાદમાં મજા આવે આમ ગીત હા. આવ એક વીક માટે આવજો એક વીકમાં બધા આપડે ફરી લઈએ. જુનાગઢ સારું બધી
હા તમે તો અહીંયા જશો ને જુનાગઢ તમારે તો કોલેજ અ વેકેશન પડીયુ?
પૂરું થઈ ગયું અમારે પાસુ બીજું યાર ચાલુ થઈ ગયું. એટલે આ જ છે અત્યારે તો. હ હા હા.
હ હમણાં જ વેકેશન ખુલ્યું એમને હજી તો અમારે હજી એક્જામ જ લેવાની છે. કેન્સર નેવું
એવું છે. અમારે સેકન્ડે પૂરું થઈ ગયું. હવે શરૂ થઈ ગયો હવે. હમણાં દિવાળી પણ એ પણ પુરું થઈ
ઓ શું રિઝલ્ટ ને આવી ગીયુ?
હા રિઝલ્ટ આવી ગયું સારું છે કે વાંધો નને.
બાજુ આવો તો ફોન કરજો આપડે જશું ફરવા બધી માં
હા અમદાવાદમાં સાકરિયા તળાવ અને રિવરફ્રન્ટ ને બધું સારું છે.
હા, ન્યા બધું બોવ મસ્ત સે.
હું અ નાઈટમાંય પિક્ચર ને બધું સારું આવે સ. એવમ્ હા, મારે આ રીલ્સ ને આવતું ને તે હું જોતો તો સારું ઝાવું જ હશે આપડે
આ એકઝા વેકેશન હોય ત્યારે આવતો હું.
હા અવે હા દિવાળી, દિવાળી પછી આવશું. સાતમ આઠમ માં ક દિવાળીમાં.
આ હા.
હં
જે તું કે કોલેજ ઓઈ છોકરી બોકરી ગમી કે
ના ના આપડે, કોલેજ ત કાલી બસ શાંતિ થી ભણવાનનું. અરે એવું બ બો સ્ટ્રીક સે ને પાસુ આપણે બાઉદીનમાં એટલે બઉુ કે થાય નઈ બો. હા, હા બોવ સ્ ટ્રીક સે એટલે ના કાય એવું બધું થાય પણ ની કે બો આપડે ભણવામાં ભણવામાં ધ્યાન દેવાનું એવું તો પસી થાયા કરે.
હા, એવું તો થાયા કરે.
હા. શું તમાર બાકીને શું સાલે બીઝુ સારું?
શાંતિ હો મારે.
એવું છે તમાર તો ઘર ક્યાં આવેલું સે?
હું ઉનાનો છે કોઠારી.
હા, કોઠારી બાજુ તમારુ ઘર આવેલું શે ઝમીન હશે ન તમાર તો? હ હ એવું છે. શું ઝમીનમાં તો અત્યારે તો કાઈ ની હો
નય આંબા સે એટલે આંબા પટે દઈ દેવી આ કેરીયો આવે તયે.
એવું છે સિમાં તો કય ની વાવેતર.
હા આહા અમા. અમે તો ખંડેરી જ ભન્તા કે?
ખંડેરીન ખંડેરીન ખંડેન હોસ્ટેલમાં જ હતો.
હમ્મ એવું છે.
હમ્મ. શું શું બાકન ઘરના ન બધે શાંતિ?
હા બધાં શાંતિ ઓ તમારે?
બસ કાઈ જો અત્યાર તો હું ઝૂનાગઢ શાંતિ કામ આ તામ તો કામ નો હોય. વરસાદ આયા પછી કામ થાય બધી. ક્યાં લગી તો ખેડૂતોન તો કાય કામ બામ વરસાદ થાય પસી વાવણી ને વાવેતરને બધ થઈ ગ્ય પસી. શરૂ થાય પસી સિજન નેન્દુવાની. હલ્લો.
હલ્લો.
હા બોલો બોલો.
આ સ અમારે
હા બોલો
તમે કંઈ હોસ્ટેલમાં રવ છો?
હું શ્યામબોઈ હોસ્ટેલમાંય કાળોશોક બાજાર આવેલું સે ને નરસિંહમેહતા સરોવરન થોડીક આગળ જ ઓહ સિટી નથી.
હા, અમ ન્યા અમારો એક દોસ્તાર અ તમારી ભેગો જ છે લગભગ. કેઈ
શું નામ શું છે?
હ મારા ઉનાનો જ છે ઓલો સ્મિત લાખનોત્રા કરીને.
હા હા ઈ મારે ભેગો જ ભણતોને અત્યારે મારે ભેગો જ છે સ્મિત હા. મારે ભેગો જ કેમિસ્ટ્રીમાં જ છે હા હા. હા ભણવામાં તો સારું છે ને. પેહલા સેમમાં એક કેટી હતી બાકીની બઉ કઈ છે ન અહીયાં તો અત્યારે તો શું. ભણવાનું સૂતો હશે અત્યારે એના રૂમમાં હા.
એને કેજો મારું કે મિતનો ફોન આવ્યો.
હા હા હું કેઈશ કે મિતભાઈનો ફોન આવ્યો હતો શું પૂશતાતા બધા સારું શે.
આવું દિન તો સારી કોલેજ બહુ જૂની કોલેજ છે.
હા બાઉદીનમાં બઉ જૂની કોલેજ એમાં આર્ટસ, સાયન્સ બંને આવી જાય કોમર્સ મા માટે નથી અહીંયા સંખેત ખાલી આર્ટસ ને સાયન્સની કોલેજ છે તો સંખ્યા કેટલી જ આવદ હોવી જો
હા બઉ સારી કોલેજ એ કોલેજ બઉ સારી કોલેજ છે.
હા, બે ત્રણ હજાર વિદ્યાર્થી તો ભણતા જ હશે અત્યારે.
હમ્મ, અત્યારે તો રિનોવેશનમાં છે એવી વાત મળી મને.
હા અત્યારે તો બધી રિનોવેશનમાં ચાલે છે ક્લાસમાં ન બધી નવી-નવી સુવિધા થાય. અ લેપટોપ ને ઉપરથી આ સ્માર્ટ બોર્ડ આવી ન શરૂ થઈ ઈ નાયખા હ એસી બેસી બધી ફીટ થઈ ગયું શે અવે પંખા ન બધી રિનોવેશન માં કરાવી લેઈટને બધું.
હા કે કે બઉ સારી કોલેજ છે.
હા અત્યારે તો એમ તો સારું હા સારું સારું મોટા મોટ મોટા છે અત્યાર આર્ટસમાં અને સાયન્સ એમ બધાયમાં એમ સારું છે ભણવાનું એમ તો કઈ વાંધો નથી.
હા મારે બી એ ફાર્મ હતું ન હું જો બી એસ સી કરત ને તો હું ત્યાં બાઉદિનમાં જ આવત.
હા તમે ફાર્મસી જ કયરુ એમને?
હા.
તમાર ગુસકેટમાં વધારે હતા એના લીધે ફાર્મસી
હા ને મારા ભાઈ ઈ છે ડોક્ટર એટલે એને મને સલાહ આપી કે તું ફાર્માસિ કરનાખ બી એસ સી કરીને ખોટું ચાર વરહ નથી બગાડવા તારા
એવું ફાર્મસીમાં સારું છે, આમ તો કઈ વાંધો નથી
હા એટલે મારા ભાઈ કે કે તું ફાર્મસી કરી નાખ
હા હા આવો એક દિવસ જૂનાગઢ બાજુ
હા હું તો એ એક્ઝામ પતે એટલે હું આવીશ જુનાગઢ
હા હા હા આવો એટલે ફોન કરજો ને આપડે જાસુ સટાશંકર જુનાગઢને બધી ફરવા પાછા
હા તો મળ્યા પછી
હાલું હાલુ એ